હાલો.
હવ મજામાં.
હવે તઈ મજામાં છો શું કરો હો.
શું કરો પોણી પીવા આયા હતા આવ્યા હતા.
બરાબર એનો અવાજ આવે છે એમ.
ઓવે મજામાં બધાય.
બધાજજામશે તમે કો
અ મેં રેડી.
શું ચાલે હ તબિયત પાણી.
તબિયત સારી છે હાલ તો કો. હા.
ધંધા પાણી.
ધંધા પોણી હાલ તો હારા છે.
બરાબર હછી બાજ કોમ ચાલુ હૈ.
કો મ ચાલુ છે વાળને ચોકડી હોમુ.
વાલી દાળ ચોકડીમાં પેલું પતિ ગયુ એમ ને.
પછી પતી ગયું છે હવે અડધા દિવસનું બાકી છે તે ટાય અને ભાઈ પટ્ટા આમ પા આવ તો અડધો દિવસ થાય હે કોણ ઓછો છો પટા નોખવાના શે.
બરાબર હમ્મ ચાલે.
હ અડધા દાડાને કોમશે તો પટી જશે.
અહિયાં ભાઈ કેટલું કોમ હૈ.
ઓ એ મહિનો દોઢ મહિના જેવું તો છે જ છે જ કોણ.
અને શ સુ શ બનાનું?
એ બધા કબાટોને એવું બધું બનાવવાનું છે.
બરાબર.
રસોડાનું બધું ફર્નિચર કરવાનું છે.
બરાબર.
હે એ. બીજા બે તકબાટ બનાવાના છે મોટા નહી ગોધડા કબાટ આવતાય એવા.
રસોડું ને બે ત્રણ કબાટ ને એવું છે.
હ એ એક ઉપર છે ઉપર છે પલમ માળે.
બરબર.
અને બે નીચે હશે. અને એક બારે છે ત ચાર તો મોટા મોટા કબાટ જ છે કોણ.
બરાબર.
અને રસોડા ના બે બાજુ ન ભાગ છે.
હમ્મ.
અને એના ઉપર એક બીજું છે, આખુંબ માળિયા જેવું. એટલી કરવાની છે, મહિના ઉપર નીકળી જાય હ કા.
હા બરાબર છે તો સારું આપડ તો જેટલ, વધારે કમે એટલ.
હ કોમ મળી રહે મુજબ એટલે આ બાજુ આવ્યા છે વળી કદાચ બસ વળી બીજા કોક ને ખબીર પડશે એટલે વળ
હા ન એ તો એવું આ આ ધંધા માં એવું જોઈ જોઈને બોલા આવે.
હા હા પછી ઉલા પુલાને સેટિંગ થાય જાય એમ તો બીજું એક સારું ના ભૈયાયા તે એ બાજુમાં રસી કેતા હતા કે મારે આવું કરું છે થોડુંક.
હમ હમ.
સારુંમાં, હ કેતો આારું પતિ રવા દે પાછી વાત. કે હા કશ હોવા તો નહી આપડે થાય છે શાંતિ છે.
હમ્મ.
એટલે કીધું હારો, વેડો કીધું કરી.
એમના નાવા કર ફર્નિચર થઈ ગયું બાકી? ઈ કનુ ભાઈ ને નવા ઘેર ફર્નિચર કરેલું હોય બાકી?
અ એન તો થઈ ગયેલું હોય છે અમે જયા એને કે્યારે છુ.
બરાબર છેલું છેટું હ?
એ ઓમ બીજી લાઈનમાં છે પણની હતંત જ છે.
બરાબર.
કાનુ ભાઈ ને પેલી લાઈન આવેને આ લોકોને બીજી લાઈન આવે કોણ.
હમ હા.
હમ સીરી અલગ પડે.
અચ્છા.
હમ આપડે જેમ બે ફર છે ને સાકુરનું આપડું. એની જેમ કાનુભાઈ ર ઠાકોરનમેલાને આપડે અમે ફર્નિચર કર આપણાનેટ અમ એવી રીતના.
બરાબર સમજી ગયો.
એ એ તો કાનુ ભાઈ વળી કાલે આયા હતા આજે આયા હતા.
હમ હમ.
પે ઘર ધાણી તો હવારી ઘડીક આયા હતા.
બરાબર.
અહીં મમ્મી ને ફ્રેક્ચર થઈ ગયો છે તે ઓપરેશન કરાવવું પડ્યું કોણ.
હા, હા.
એ દવાખાને દાખલ કરે પાસે કાલ રવિવાર તો ઓપરેશન કરાયું.
જનતામાં.
જનતામાં.
બરાબર.
અને હજે ત આગળ ત જશ ગણું
હમ્મ, હમ્મ.
નહી તો ત્યાં આગળ બ નોકરી અહીં કર ખરા કે નહીં.
હમ્મ એટલે
હા. હા દવાખોનામાં નોકરી ને એમ બધું ખાતું એ પાયા છે એટલે ગો લોક તર ને બોલાવા હોય તો બોલાવી લઈએ તો.
હમ્મ.
બરાબર ડોક્ટર કોમ તો રવિવાર ના તો ચોથી આવે જ.
ના રવિવારનું ઓપરેશન લગભગ ના થાય.
હા, તઈ મને લાગે ઓપરેશન કરાવે છે ઘણો. એ થોડે થોડે સે અહીયા તા અહીંયા ના મુજ ઘરના બધું એ મફત વા જેવું થઇ જાય.
હા, બરાબર ચાલેે.
ઈ ના હાથમાં હોય એટલે બ
હા, એ તો એવું જ હોય એટલું મેં આપડે નોકરી કરે થોડુંક કામ લાગે એમ.
હા ગમે તેને કામલાગે એ થોડું ઘણું થઈ જાય એ ને હા એમનું હેમતું હોય એટલે તો લોકો બોલાવાના જ છે.
હા બોલાવે. તે પેલા થોડુક શરમ ભરે ના પાહે.
હા ડોક્ટર એ શરમ ભરે. જે થાતો ફી દિયે. ખાતેર માલી એવું બધું હોયને ઈ સે થાય હે.
એ ફોન આવે નહી?
કમ એ?
એ તો બીજાને કાપી નાખ્યું.
ઓ એ મારે એવી રીતના કાલે એમ થયું હતું ક્રષ્ન ફોન ચાલુ હતો ને આજે ચલ ભન ફોન આ્યા તે કાપવા જે બધું અવળ હવળું થઈ ગયું.
ને કાપી જ દેવાય એ તો.
એટલે ભાઈ આનો કાપવા જયોથી ના કાપવાનો આવા ન કાપાઈ ગયો. એ ને ગોટાળો થઈ ને જો બધા પાસે એટલે આ લોઈ ફોના વાળા લોઈ દ પાછા શું કરો.
હા, હા.
અને એ ભજે ને તો ભજન માં જતા રયા પાસ.
અહ કે હતાં ખા છું ફજલ.
વજન હતા ઠેટ નવી કલ કાય.
નવી કળકાઈ.
હ હ એ મે એને સ્કૂલ ખરી્યું ને એ ત્યાં તે તો આગળ જૂની કલકા નવી કલકા સે
હા, હા.
તે ઈહે એટલે આ અહીં જ ભજનમાં પેલા ત સ્વાયધામાં.
બરાબર.
અહ સાજામાં નવ વાગે જ ને સાડા દહ વાગાડ્યા.
બરાબર સમજી ગ્યો.
હમ પછી ત્યાંથી નીકળ્યા તે આ બધા લોકો ઘેર આયા ને બેહ ગ્યા ભજનમાં
જવાર
પછી લગભગ હાડા બાર ભજનમાં વગાડ્યા.
હા બરાબર હા સાડા દસ તો વાગી જ જાય.
હમ્મ. પછી હાડા બારે વળી ઘેર આવી જાય એટલે એક થઈ ગયો કોણ આવતન કરતા?
હા એ તો એટલુ થઈ જાય એકલું વાગી જાય
પસી હુઈ ગ્યા.
પસી આજ વેલા ઉઠ્યા જયા પાસા અયા બફોરામાં
બરા બપોરામાં ગ્યા તા એમ
બફોરામાં જઈએ બફોરામ જ્યા ખાાસી વસ્તી તો ખુબ હતી.
બરાબર.
બપોર આમ જાય જે પેલા રાતે ભજન હતા એયા અમે ઘેર જાત ઘેર તો કોઈ નઈ બધા વાડીમાં આવતા રેવાના
હા હા હા
હવે એમને તો વાડી ની ખબર જ નથી.
હા હા આ ડાયરેક ઘેર ગ્યા.
હ અમે ડાયરેક્ટ ઘેર ગયા તે ચેલાને ફોન હોય તો કોઈ શેર નઈ
બરાબર.
એ તો કે બધા વાળ ને છે કે મન તમન કે એવું વિહરાય ગયું કે આ વાળી આવ જો એમ ફોન કર્યો હતો કીધું બપોરામાં બંધશે પસી હાર કે આવો કે અમે હવે નયા અમે તો ઠેકાણે પહોંચી ગયા સ.
બરાબર હા
પસ વળી ગ્યાર થી અને વળી ફેર ફોન કર્યો ફોન કરીને કીધું અમે તો કોઈ શેર ની અમારે પસ પસી ક્યારે મુક આ વાડી આવજો એવું હ વાળ લીંબાચીિયા વાડી
લીંબાચ્યા એટલે કયા કેવાાઈ નાઈ
નાઈ ઓ અહીયા હારે વાડામાં
સાલી વાળો
હ હ નાગર નાગર લેબડી કેને
હા હા હા નામ સાંભળીલું આમ
હા નાગર લેબડી આપડે આ રાજેશ મોમ ના રેતા હ એને ઘર જોય લયો.
તુએ ઘર નોતું જોયલુ
બઉ ટાઈમ થયો નળિયા વાળું તો તારે જોયું તું.
સે નડિયાવાળું ઘર
હોવ
લાલનું ઈ શેરી માં એ એનાથી આગળ હેડો નઈ
હા.
સિધે સીધા હેડી જવાનું જે ઓહાટવાનું નઈ
બરાબર.
આ હમણાં હેડ્યા જ એટલે ઈ માગ લેબડી આઈ જાય. પેલા વીરમો બ્યાર વીરમો બ્યારો રહેતા જોયેલું હે?
ના.
ના આ વિનોદ કુમાર ના પાસ જોયું.
ઈ તો બીજા
હમ્મ હમ્મ.
એજો બીજો કેવાય વિનોદ કુમાર રહી જોયો
હવે
આ નવ ઘરી જઈ ને કસે ત મોમો રહી બાજુ.
હોહ વાહ.
ઈ બાજુ આ હમને આ વા એ વાડી ને બે વય નું કોણ.
બરાબર બરાબર.
હા હા.
બરાબર. ફ ફ હા.
વડી દુકાને આયા હમે.
બ બરાબર કરીશું.
દુકાને આવીઈને ઘડી કોમ કર્યો બે વાગ્યા સુધી કોણ.
બરાબર.
પછી બે વાજે ઘેર આ આને વળી કાધુ ને. ખાઈને કલાક ભરી આરામ કરીને પાછા ફેર હોય ગયા તો હોય વળી અમક થોડું ઘણું કોમ કર્યું.
બરાબર શું જમવાનું શું હતું? હ
ખીચડી કડી.
બરાબર.
ખીચડી ને કડી બનાઈ હતી.
અચ્છા.
આલું કઈ ઉપર ઘી આલ્યું હતું કે ઘી તો કાઢી નાયું ત. ઘી હલવા હાટું નાતું પણ લોકો ઘીયાલ્યું ઘણ.
બરાબર સમજી.
નવો નહી કર્યો ફેર આ તો મારો આપડે તો શું કોઈ પાળે એમ જ નહી ગણ.
ઉમર છેટલી હતી?
ઉમર તો હશે છોકરા મોટા મોટા છે. ઓ થી સિત્તેર વાર તો થઇ ગયા છે ગણ. પોહાટ તો પોહાટ તો ખર જ. છોકરાને છોકરા છે આપડી ઘોડે એટલે પતા ખર જ. આ જે જયંતીને આઠું થાય ને જયંતી ને જીવો જો બે. બે થી મોટા એટલે મલ પોઠ થી અડસઠ વર્ષ તે્યા શીતે તો નહી થયા હોવે. પણ અડસઠ જેવાય છે હે. હા એક ઈસ્યો હોય ચાર જણા.
બરાબર.
અને પોસમાં પેલા ભાઈ. રમદાસ, સરયત વાળ.
હા બરાબર.
હમ્મ હું વાત જાણો? રોમો વધો નહી પેલા લાંંગા હેડતા, આ રોણા બધા ને ભાઈ
રમુ જો જોયા તો હસે?
જરમ નહીં કતા જરમ.
ના હ ચહેરા થી જોયા છે, હા જોયા બધા. તને જોયા હ પણ શું એમ ચહેરા થી ખ્યાલ ના હોય કે આ આમમ આવ એમ.
આ નાકી એ આપડે ફાઈન ક્યારે જ ને એટલે ઈરા પાખડી વાળા પેલા મફા હોજો.
હમ્મ.
વાલોજો બે અને આ રોમોજો ત્રણની રોણોજો ચાર ભાઈ.
હા બરાબર
હ તીજા ના હારે રમ હો એટલે હ મફો છે ને રો રોમો બે જણા શે કોણ?
બરાબર આ એક તો બરા છેવું આપડે શું ઓળખાણ.
ના ના તું ભાડે હશે ઓળખે હશે પણ મગજમાં ના
પેહલાથી ખબર ના હોય એમ. ક્યાં લાલો એમ લાલો ન જોયો તો ખરા.
પેલા જયરામને નતો એ કેન્સર થઈ ગ્યુંને ઓપરેશન કરઇવુ મોદુ ફરી ગ્યું?
હા હા.
એન પપ્પા.
બરાબર ઠીક છે.
કોણ સે ફોન કર કર કરે હે
જનક મને બહુ હેરાન કરે.
કે શું કરવા હેરણ કરી રહ્યો સે?
કોણ
કોટા હેરાણ કર્યા કડી ખોવા હતા ક્યાંથી.
હા ઈરે કીધું એમને.
હા કો કોમ ના હોય તો કેઈ જાય ન કે દે